સ્વયં બોલે છે? ક્યાંથી બોલો છો?
વિદ્યાનગર.
આપડે અક્ષુ દાન કરવાનું હતું?
ના, અક્ષુદાન નઈ કરવું અમારે.
એવું છે. તો તમને હું પર્યાવરણ વિશે કહેવા માગું છું.
બોલો.
જો પર્યાવર ણ નો આપડે બગાર કરવો નહીં.
હન્ન.
પર્યાવરણને આપણે સાચવવાનું. આપણું જ છે પર્યાવરણ. એવી રીતે આપણે સાચવવાનું. પર્યાવરણ
બરોબર.
પછી, તમે કશું બોલો ને હું એકલો જ બોલીશ તો મજા
પર્યાવરણમાં આપડે પર્યાવરણથી પેલાના જમાનામાં દવાઓ બનાવતા હતા. પર્યાવરણને સુરક્ષિત રાખ તે ફેકવું નહીં પર્યાવરણ બાજુ, પ્લાસ્ટિક ઘરમાં ડસ્ટમાં, વૃક્ષો વાવવા, પાણી એમને ટાઈમસર આલવુ પર્યાવરણને આપણા છોકરાન જેમ હાચવવું
વૃક્ષો વાવવા બધી જ જગ્યાએ
હમ્મ પસ કશે કચરો હોય તો પહી કચરા પેટીમાં નાખવો. હમ્મ હેલો.
હા, બોલોને.
તો હવે શું કહીએ હવે તમને?
કશું બીજા વિશે કશું કો. હમ્મ નવુ ટોપિક
ન્યુ ટોપિક પાણી આપણેે કરીએ. પાણી આપણા જીવન માટે બહુ જરૂરી છે. શરીરમાં આપણા હ આપણે પૃથ્વીમાં સીતેર ટકા તો પાણી
એવું છે. અને પીવાલાયક કેટલું છે? પી
એમાં પીયાવાલાએ આપણેે સો ટકા માં થી આપડે ખાલી ત્રણ ટકા પીએકીએ છીએ
હો યાર તને બધું ખબર છે એવું છે.
હમ્મ
હો તમે ભણેલા છો.
આપડે આખી દુનિયામાં પાણી પાણી જ છે. બીજું બધું પાણી પીવા લાયક નથ થી મીઠા વાળુ છે.
મીઠા વાળું છું યાર ફાતિમાનસ
પાણીમાં બહુ ઊંડે જાઓ તો બહુ બધા જીવો મળે આપડાને
એ જીવોને ની આપડ નુકાન નઈ પોહ જવાની
જીવોને નુકસાન નહી પહોંચાવાનું અને અડધા કોટરમાં આખું પાણી નાખું લાઈટ લાઈટ થાય
તો આપડે સારા ના લાગ
બીજું
અને વસન બેસન તમે કરો છો
ના અમે વિસન ન કરતા અ હ મર છે
હા તો વ્યસન નહીં કરવી વ્યસન ના કરવી એ સારું છે હ કેન્સર નહી કેન્સર ત બધા બહુ જાતના અલગ અલગ દબય થાય
તમાકુ થી રોગ થાય સિગરેટ ના પીવી
એ બધું એ બધું નહી કરવાનું આપ આપડે સારા છોકરા છે હા આપડ સારા છોકરા ની જેમ રહેેવાનું હા હું એસી નું કામ કરું છું
તમારે જો કોઈ પાર્ટનર
પાર્ટનર એક છે પણ મારું કરી નાખેવો છે મોટા પાયે
પાઈ તમે કઈ રહો છો
હમે હરમનગર માં
હજવનગરમાં કઈ બાજુ
તમામાં ઘરે આવવાનું છે કેવાય એ નવું આવ્યું યસ બીજી કસી વાત કરો
પછી આપડેમે એસીપી માં શું શું હોય
બોલો
હ અમે સર્વિસ કરીએ છીએ ફૂલ સર્વિસ જૅકેટ સર્વિસ ઉતારીને સર્વિસ નવ વરષોવીસ બધી સર્િસ ઊંધી પાડે ઊચી નીચી બધી સર્િસ સારું કટ ખાતું
તમ મિટ થઈ ગલી હું કમ કટ કર